હ
હા તમારો ફોન આવ્યો હતો.
કેવું ચાલે છે ભાઈ શાંતિ?
બસ શાંતિ શાંતિ તમે કહો બેન કેવું ચાલે તમારે?
બસ અમારે તો જો વરસાદ ચાલુ છે તમને વરસાદ નો અવાજ આવતો જ હશે.
હા વરસાદ તો અમારે પણ ચાલુ છે અહીંયા
અચ્છા એવું છે એમ ને
કેવું છે ઘરે બધા મજામાં શાંતિ એકદમ?
બસ શાંતિ શાંતિ એટલે તમે પેલા કહેતા હતા ને કે તમારે મને જે સાબુ બનાવ્યો છે એની રેસીપી કહેધી હોય છે મેં હોમમેડ બનાવ્યો તો
અચ્છા અચ્છા હા હા! !
હા તો મેં એની માટે ફોન કર્યો હતો હું મે હોમમેડ રેસ બનાવી છે સાબુની તો હું તમને ફોન કરી છું. ઓ એમ
હા હા આપડે હોમમેટ સાબુ તમે બનાવ છો નય?
હા મતલબ હું મેં ઘરે ટ્રાય કર્યો હતો એક વાર તો બહુ સરસ
હા
બને છે બહુ સારા આવે છે.
તો
આપડે મે મને પણ એ જયારે તમે બનાવો પછી એનું રિવ્યુ કેવું આવે છે મતલબ હિસાબો કેવો લાગે છે કેવો મતલબ બને છે તેનું પગલામાં કઈ અસર અસર કરે છે કે નહી તો મન કે છે એમ તો મન કેતા
હા હા અચ્છા એ સાબું છે ને ઘરેઈ બનાવ્યો એમાં બહુ ફાયદો મારે છે ને તને તમે ઓર્ડર લો છો?
ના હું ઓર્ડર નથી લેતી. કઈ નહી તમારે બનાવવા હશેને તો હું બનાવી આપીશ તમને તમે કેતા હોય તો હું તમને એની એ મતલબ સાબુ બનાવવાની જે રીત છે એ પણ તમને કહીશ.
અચ્છા અચ્છા મને એક ફેરા સેમ્પલ મોકલાવાજો ને જરા ચેક કરવા.
હા એ તો હું વેચતી નથી. પણ મેં મારા પર્સનલ યુઝ માટે બનાવ્યું હતું. અને તમારે તમે મને નત કે કે જયારે જયારે આપડણે મળ્યા ત્યારે તો મે મને ખીધું તું. કે ઇમ્પ્રુવ થાય છે સ્કીન ઉપર તમે ઘણા બધ ડકોમેટિક્યુઝ કઈ પણ
એટલે એવું છે બધા અતાર ના છે ને બધું કેમિકલ વાળી વસ્તુ આવે છે. એટલે મારે આ રીતના કોઈક ઓર્ગેનિક બનાવતો હો ને એનો જ સંપર્ક કરવો છે ને ઓર્ગેનિક વસ્તુ જે છે ને આપડે જે લીમડા નો સાબુ આવે ઓર્ગેનિક
હમ્મ.
બનાતો ને એ લીમડા ના સાબુ થી છે ને આપણા શરીર માં ઘણા ફાયદા હોય છે. જો એનાથી પિમ્પલ્સ મટી જાય છે, તમારા શરીરમાં તમે લીમડા સાબુ લગાવવાનું તો ઘણો બધો ફરક આવે છે શરીરમાં. એ માટે મેં તમને ફોન કર્યો હતો.
હા તો મે ઈજ સાબુન ની વાત કરું છું. કે મેં છે ને સાબુન બનાવ્યું તો જેમાં આપડે અ સો બેેઝ આવે ને ઈ લેવાનો હોય.
હા.
થી આપણેે અલગ અલગ ટાઈપના બધા સાબુન ઘરે બનાવી શકીએ નવા ના સાબુન. જેમાં આપડણે સ્ક્રબ સાબુ પણ બનાવી શકીએ. પછી આપણે એલોવેરા નો પણ બનાવી શકીએ. જેમકે તમે જાણો છો કે આ એલોવેરા આપણા શરીર માટે બહુ જ એટલે બહુ જ સારું હોય છે.
આ સારું જ છે.
અને લીમડો જે ખાસ કરીને આપણને જારે ગામડામાં પહેલા જયારે જે જુના મતલબમાં જે વૃદ્ધ લોકો હતા એમની તમે અત્યારે પણ જાણતા જ હશો કે ગામડામાં કોઈને ગુમડા કે એવું કઈક થયું હો તો ગઢા લોકો જે હતા મતલબમાં લીમડાનું પાણી ગરમ કરીને એટલે કે લીમડો ઉકળતા પાણીમાં નાખીને અ જે પાણી તૈયાર થાય એટલે કે જે રસ અંદર ગરમ પાણીમાં જાય એ એનાથી ના જેના કારણે એમને જે ગુમડા કે ખીર કે એ બધું થય હોય ને એ બધું મટી જાય એમ એટલે લીમડો પણ એક એક પ્રકારે આપણેને જે પિમ્પલ ને એ બધું થયા હોય ન એની માટે બહુ સારો છે જે આપને પિમ્પલ ને બધા થયા હોય નતો એ મટી જાય. તો એના માટે છે ને અમે હોમમેડ એવા બધા સાબુન અ ટ્રાય કરવાનો વિચાર કર્યો હતો. અમે ઇન્ટરનેટ પર બધા સાબુ નો રિવ્યૂ લીધો તો પછી મને લાગ્યું કે માં જુઓ છે તો મેં બનાયવો.
ના ના એ વસ્તુ બહુ સરસ છે તમે પણ એ વસ્તુ બહ સારું છે. એ લીમડો તો હારમ આયુર્વેદિક આયુર્વેદિક છે અમારા ગામમાં અત્યારે એમ જ છે કે કોઈ પણ રોગ થયો હો ગમે એવ તાવ હોય ને તો લીમડો વાટીને એનો પેસ્ટ કરીને કદચ જો આપવામાં આવે કોઈ પણ ગમે હોતા હોય કદાચ લીંબડો વાટીને માથા પર લગાવવા તો ગમે વ તાવ હોય ચૂટકીમાં ગાયબ થઈ જાય છે, અને અમારી બાજુ જે એવું છે કે અત્યારે સવાર સવાર માં આપડે કેમ બ્રશ કરો અમારી પાજુ બ્રશ નહી લીમડાના દાંતા હોય ને ડાળીયુ તોડી બ્રશ કર એનાથી દાંત પણ બઉ મજબૂત થાય ને સ્ટ્રોંગ થાય. કોઈ જે ખરાબ ના થતા એવું હોય એટલે લીમડા ન બહુ જ ફાયદો છે.
સાચી વાત છે. એટલે જ મેં
અને ઓલા શરીર ઉપર જીણા જણા ફોડકા થયા હોય
હા.
હા અછબડા જેવું નીકવું હો ખબર? એ જો લીમડા લીમડો તમે તમારા જ્યાં હુતા હોય એની જે તકિયા નીચે લીમડાના પત્તા રાખીને ઊંઘો અને લીમડાના પાણી થી તમે નાહો ને તે આ છબડા તમને મટી જાય લીમડા નો એટલો પાવર હોય છે.
સાચી વાત છે તો એટલે જ પછી મેં એ છે ને લીમડાનો અને એલોવેરાનો સૌ બેસ ભેગો કરીને લગાવ્યો હતો તો એની માટે છે ને મતલમાં સાબુન બનાવ્યો હતો. તો તમારે શું કરવાનું હોય કે લીમડો લેવાનું મતલબ એકસો બેસ લાવવાનું હોય પેલા તમને ઇન્ટરનેટ પર ગમે ત્યાંથી છે ને સો બેસ મળી જાય. પછી એ સો બેસને છે ને જે પાણીનું આ મતલબમાં નીચે છે ને ગરમ પાણી નું વાસન લેવાનું
હા.
એ એમાં એમાં પાણી ગરમ કરવાનું ઉપર કોઈ પણ વાસણમાં છે ને સોપ પેસ્ટ મૂકી દેવાનું
હા.
પછી એને છે ને ડબલ બોઇ મેથડ થી છે ને એને ગરમ કરવાનું.
અચ્છા અચ્છા.
એટલે જે સોપ બેસ હશે ને એ ગરમ થઈ જશે અને પછી ગરમ થાય ને એટલે એની અંદર છે ને આપડે જે મિક્ચરમાં જે ને એલોવેરા લીમડો એ છે ને એને ગ્રાઈન્ડ કરી નાખવાનો ને ગ્રાઈન્ડ કરી હા દળી નાખવાનું એને એકદમ. હા બસ એકક્ચુલી હા એમ જ પેસ્ટ જેવું બનાવી નાખવાનું.
કોના કોના ગેપ છોડી ને નાખી દેવાનું.
મતલબ આ કટકા કરીને તમારે છે ને મિક્સચર માં નાખી દેવાનું ગ્રાઇન્ડરમાં ઈ તો તમારે ઉ ઉતારવી હોય તો પણ ઉતારી શકો ને ના ઉતારવી હોય તો પણ ના ઉતારી શકો એવી રીતે હોય. એટલે તમારે એની છે ને ગ્રાઇન્ડ કરી દેવાનું મિક્સરમાં બંનેને પછી એનો છે ને જે રસ નીક પહેલા ની રસ ની કાઢી દેવાનું પછી ઈ રસ ને છે ને આપડે જે પેલો સો પેસ્ટ ગરમ કર્યું હોય ને ડબલ બોઇલ મેથડ પદ્ધતિ થી બસ એમાં છે ને નાખી દેવાનું આપણેે અને એમાં નાખી દેશ તો એટલે એકદમ જે શોપ પેસ્ટ વ્હાઈટ કલર નો હોય ને પેલું આપણે એલોવેરા અને લીમડાનો રસ નાખશું એટલે ગ્રીન કલર નું હા બસ ઈ ગ્રીન કલર નું થઈ જાય એટલે પછી એને છે ને ઉકાળીને પછી એને થોડુંક ઠંડુ પડવા દેવાનું ઠંડુ પાડીને થી તમારે જે આપણે શોપ નું જે જે આપડે પેલું શોપ નું આવે છે ને
હા બાઉલ બાઉલ બાઉલ હા બાઉલ જ કહેવાય.
હા આવે કે નહી તો એમાં તમારે પછી છે ને એની અંદર એ નાખી દેવાનું એટલે શું કે સરસ મજા ના સાબુન ના કરમય બની જાય એમ. પછી એને પછી એને એમાં નાખી અને એને છે ફ્રીઝર માં ચોવીસ કલાક અથવા એક એક આખા દિવસ માટે છે ને એને ફ્રિજ થવા દેવાનું. એટલે ઈ બહુ મસ્ત સાબુન બનીને તૈયાર થઈ જશે. અને એ છે ને તમારા સ્કીિન માટે પણ હારુ બની જશે અને પ્લસ છે ને તમને છે આ બાર ના સાબુન યુઝ કરવાથી કે બીજા કોઈ ઓધર સાબુન યુઝ કરવાથી જે તમને પિમ્પલ કે આ તે થાય છે ને એ પણ આ સાબુથી ની થાય અને તમારા સ્કીિનમાં ઘણો બધો ફેર પડી જાહે.
હા લીમડો વસ્તુ જેવી છે કે તમે જો એનો રેગ્યુલર તમે ઉપયોગ કરો ને તેનાથી તમને ઘણા બધા ફાયદા થાય છે. તમારા શરીર માં ઘણા બધા પરિવર્તન આવે છે તમે નુકસાન પણ નથી પોગતી વસ્ વસ્તુ એવી છે લીમડો જો શરીર માટે બેસ્ટમાં બેસ્ટ છે. એલોવેરા પણ બેસ્ટમાં બેસ્ટ એટલે એ વસ્તુ એનો તમે જે સાબુ બનાવો ને એ તમને કોઈ દિવસ ન જણાવવ તો કહું જો એલોવેરા વસ્તુ એવી છે ને એનાથી કે તમારા બાલ છેને. મજબૂત થાય ને સિલ્કી થાય
રાઈટ વાત છે.
અને લીમડો જે તમારા શરીર માટે આ આરોગ્ય કહેવાય એટલે એ તમને કોઈ દિવસ કોઈ વસ્તુ નુકસાન પામે જ નહીિ એટલે ઈ વસ્તુ તમે જો ઘરે બનાને વાપરો ને એટલે તમને છેન, કોઈ દિવસ કોઈ રોગ પણ ન થાય ને કઈ વાંધો બી ન આવે એમ કેવાય હરામ, અને તમારું શરીર ગ્લો ગ્લો કરે અને તમને કોઈ નુકસાન પણ ન કરે એનુ કેમ કે ઘર બનાય આ કો ન કોય એટલે
ના ના સાચી વાત છે. એટલે જ હું તમને કહું છુ કે તમે જે છેને. એ હિસાબુ યુઝ કરો એટલે છે ને તમને એનાથી ફરક પડી જશે અને એવું છેને. તો તમને સ્ટાર્ટિંગમાં બનાવતા ન ફાવે તો હું તમને એનો વિડીિયો બનાવીને મોકલીશ અથવા તો છેને. આપણેે જયારે પણ મળશું ત્યારે હું તમને મારા ઘરે તમે જયારે આવશો ત્યારે હું તમને છેને, કરીને બતાવી દઈશ એટલે તમને એક વખત આઈડિયા આવી જશે કે કઈ રીતે બનેલ અને એકદમ જ ઈઝી મેથડ છે એનું એટલું બધું કાંઈ હેવી નથી. થી કે તમે ન બનાવી શકો આ ઘડીમાં. તમારાથી આરામથી બને જાય છે.
હાા, એટલે શું એક વાર જોઈ લો એટલે ખબર પડે આપણ કે બીજી વાર કે હુ ખબર ન હોય ન જ થાય એટલે થોડી તકલીફ પડે એક વાર જો કદાચ જોઈ લઈએ તો બીજી વાર આપડોને વાંધો ન આજ કચ
ના ના સાચી વાત છે, એટલે જ હું તમને કહું છુ. અને જો કદાચ તમારે બનાવવા પેલા એક વાર યુઝ કરવું હોય. કે જેથી તમને એવું લાગે કે શું આ તમારા સ્કીિન પર ખરેખર અસર કરે છે, કે નથી એની માટેરે યુવું હોય, તો વાંધો નહી હું તમને એક બન બનાવીને મોકલાવીશ અને તમે ટ્રાય કરજો બહુ સરસ બનશે અને તમારી સ્કીિન પણ એકદમ નેચરલી ગ્લો કરશે અને તમારી ને કઈક સાઈડ ઇફેક્ટ પણ નહી થાય એનાથી કારણ કે એકદમ કુદરતી છે, એના માટે થઈ અને પ્લસ બીજું એ તમે લગાવશો ને એટલે તમને આમ કોઈ પણ બીજી આડઅસર જે આપણે કેમિકલ વાળા સાબુન યુઝ કરવાથી થાય છે. થવાની બીક પણ નીક રહેે કે તમારા ચહેરા પર સુૂર થાય છે, કે નહીં થાયું કારણ કે એમાં કઈ કેમિકલ નથી એટલે તમને કોઈ ડર નથી.
હા એ વસ્તુ ઓર્ગેનિક છે. એટલે કોઈ બેકદ નહી પછી તો એનાથી તો કરવાની છે, એમે
હા હા એટલા માટે
હા હા બીજું બોલો
બસ બીજી શાંતિ તમારે કેવો વરસાદ બહુ ચાલુ લાગે છે. અમારી જેમ
હા બહુ પડે છે, આખા દિવસ નું પણ પણ કરે
અમારે પણ એવું છે. અને કાઈ નહ ઘરના બધા બીજા બધા મજામાં છે.
બસ મજામાં ચલો એક દમ મુલાકાત લઈએ તો
ચોક્કસ ફાઈન ફાઈન એકદમ લેશું મુલાકાત શાંતિ થી આપડે બધા મળશું અને ગન્ના ને બધાને મારી યાદ આપજો
હા, પાક્કું પાક્કું ચોક્કસ ચોક્કસ
તમારે પણ શાંતિ છેને. બીજી બધી
બસ મોજ મોજ તમારે
કાઈ નહી બસ અમારે પણ મોજ છે અને હણા વરસાદ ના થોડાક સાચવજો
હા વાંધો રહી છો.
તબિયત નું થોડુંક ધ્યાન રાખજો
હા.
બરાબર છે.
બરોબર.
વાંધો નહી ક્યારેક આપડે પછી મળશું આરામથી અને આજ સાબુનની જે રીત મેં તમને કીધી છે એ તમે અચૂક પણ એ ટ્રાય કરજો અને તમારી સ્કીિનને બહુ અસરકારક રહેશે બરાબર.
ના ના સારું જ છે એ ટ્રાય કરવું જ છે મારે એક વાર
ના ના ચોક્કસ કરજો અને એવું હશે ને હું તમને પેલા એક સાબુન મોક લ એટલે તમે ટ્રાય કરીને પછી મને કેજો કે કેવો લાગ્યો ઠીક છે
હા હા ચોક્કસક્સ ઓકે બાય બાય